બસ ભાઈ મજામાં છું આ ખાલી વરસાદની શરદી થઇ ગઈ છે
શદી થઈ ગય છે આ દવા બવા લીધી કે નહી
ના એટલે હવે એવું વિચાર તો છે કે બે ત્રણ દિવસ રાહ જોવું પછી ગોળી લેતા ટેબલેટ માર્કેટમાંથી
માર્કેટમાંથી એટલે
એટલે મતલબ મેડિસિન મેડિકલ માંથી હવે શરદી માટે તો ક્યાં ડોક્ટર પાસે જવાનું
ના ના ડોક્ટર પાસે જ જવું જરૂરી છે મેડિકલ વા શું આપી દ ક્યાં ખબર પડે આપણને
એ તો સાચી પણ કેવું કે આપણે ઘણા સમયથી લાવતા હોઈએ
હમ
એવી અને આ તો કેવું કે વરસાદની ઋતુ છે ઋતુ બદલાવાના કારણે આપડી મતલબ શરદી થઈ છે એટલે એમને જનરલી ખબર હોય ઘણા ટાઈમથી ધંધો કરે તો કે ભાઈ કઈ દવા આપીએ તો ઠીક થઈ જશે એમ
આવર તમે એલોપેથિક આ‌ મેડિસન લો છો તો ઈ કીડની પર પણ અસર કરે ને એટલે ડોક્ટર ની સલાહ લઈને લેવી વધારે સારી મારા હિસાબે હા આ તમે આરવેદીક મેડિસન લેતા એમાં તો કઈ વાંધો નથી એ અસર નથી કરતું પણ આ તો એલોપેથી કિડની પર અસર કરે સીધી લીવર ડેમેજ થાય ઓવરડોઝ થાય તો
એવું બધું બી હોય છે.
હા હા સો ટકા.
એટલે મેં સાંભળ્યું તો હતું પણ મેં કીધું આ તો ખાલી એક પ્રોપોગેન્ડા હશે કે ભાઈ ફેક ન્યુઝ
ના ના કોઈ ફેક ન્યુઝ નથી આજે હા એલોપેથિક મેડિસિન્સ હોય છે ઈ અગર તમે હાઈ ડોઝ લઈ લો તો તમારી કિડની લિવર ફેલ પણ હા થઇ શકે છે અને કેવું છે કે ડોક્ટરને ખબર છે કે આનું બ્લડ પ્રેશર આટલું છે આ હાર્ટબીટ આટલા વર્ક કરે છે તો એના હિસાબે ઇ તમને મેડિસન આપશે ને મેડિકલ વાળો તો એને બે તણ જેમ ખબર કે આ દવા શરદી માટે છે એમાંથી કોઈ પણ એક ઉપાડી ન આપી દેશે સીયે
હા હા હા એ તો મેં નોટિસ કર્યું છે કે ઘણી વાર એવું થતું હોય કે એમના પાસે ત્રણ ચાર ડબ્બા મેડિકલ વાળા પાસે ત્રણ ચાર ડબ્બા બહાર નીકળેલા જ પડ્યા હોય તમે શરદી ની માંગો ને તો તરત એ પેકેટ માંથી આપી દેશે એવું નહી પૂછે કે શરદી કઈ છે. કેવી રીતે છે ઠંડુ ખાવાથી થઈ કે કેવી રીતે અને એજ જગ્યાએ ડોક્ટરને બધી તમારી ખબર હોય માહિતી હોય કે ભઈ રેગ્યુલર જતા હોઈએ તો એમને ખબર હોય કે શું પ્રોબ્લેમ હશે શું નહી હોય અને બધું ચેક કરતા હોય જેમ કે આપડ હાર્ટ રેટ બ્લડ પ્રેશર ને એટલે બધું ખબર હોય એમને
ના ઈ બધા કરતા મારા હિસાબે તો આયુર્વેદિક મેડિસિન લેવી સૌથી સારું છે. એ તમને કોઈ નુકસાન પણ નહી કરે હા એક છે કે તમારે થોડોક હા, લાંબો સમય લેવી પડશે. ઓલું કઈ દિવસે મટશે તો ઓલું અઠવાડિયું લેશે. પણ મૂળ માંથી તમને ઈ આ. ઈ બીમારી કાઢશે.
હા એ વાત સાચી કે ભઈ આપડે મતલબ આયુર્વેદિક તમારા હેલ્થને કઈ ઈસ્યુ ના કરે. પણ કેવું કે લાંબો સમય લઈ લેતી હોય ને એટલે આપડે ઘણા લોકો પ્રિફર ના કરે કેમ કે કોઈ બી માણસ હોય ને એને બીમારી હોય કે ગમે તે એવું-એવું હોય તો એને જલ્દી છુટકારો જોઈતો હોય.
હા, પણ મને એક મારો સવાલ છે એનો જવાબ આપો. હ, મહિનામાં તમે પાંચ વખત બીમાર થાવ આ બે બે હા, દિવસ બીમાર રહો. દસ દિવસ તમે બીમાર રિયા. દસ દિવસ દવા ખાશો. એના કરતા આયુર્વેદિક મેડિસન લોને આ દસ દિવસનો કોર્સ કરો. હવે તમે. આવતા પાંચ છ મહિના સુધી કોઈ તકલીફ નહી પડે, હમજી ગ્યા, ઓલું તમે રેગ્યુલર આ બીમારી આવશે, આ દવા લેશો, મટી જશે. હા, પાછી દવા લેસો, મટી જશે.
બરાબર, એ-એ તો આપડે શું આયુર્વેદિક મેં તો દવા કદી ખાધેલી નથ થી, એટલે હવે એવું બી હોય શકેને કે આયુર્વેદિક જે દવા બને છે, અલગ- અલગ પાંદડા. અને એવા ઘણા બધા જુદા પ્રકૃતિ માંથી બનતી હોય તો, એવું બી હોય શકેન કે અમુક લોકો ને એલર્જી હોય, કે એવું.
ના આયુર્વેદિક માં એલર્જી આવેજ નહી, અને આ આ આ, આયુર્વેદિક ડોક્ટર છે એમ છે કે છે કે આ અમુક ખબર કે છે કે મને અ હા, માટીની એલર્જી થી મને શરદી થઈ જાય છે.
હા.
આયુર્વેદિક, ડૉક્ટર ના હિસાબે. એલર્જી જેવું કઈ દુનિયામાં છે જ નહીં, તમારી ઈમ્યુનિટી સિસ્ટમ વીક છે. હા-હા તો આ તમને બધું પકડે છે, ફટાક થી. એ લોકો શું કરે, તમારી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ કરશે, ઓટોમેટિક બીમારી તમારાથી દૂર રહેશે.
હમ્મ, એ વસ્તુ તમારી સાચી, કે ભઈ જે એલોપેથિક દવા છે, એ તમારી બીમારીને, મતલબ એને મતલબ થોડા ટાઈમ માટે આમ રદ કરી દેશે, પણ કેવું કે. ઇમ્યુનિટી સ્ટ્રોંગ ના કરી શકે, એ -એ વાત તો હું માનીશ કે, આયુર્વેદિક દવા એના કરતે, ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરે, એટલે બીજી વાર એ બીમારીનું મૂળ જ રેહ નહી, એટલે કે ક્યાંથી બીમારી આવે.
એલોપેથિક દવામાં શું થાય છે, કે તમારે હવે બ્લડ પ્રેશર ની એક્ઝામ્પલ લે લો. હા બ્લડ પ્રેશર ને હા, કોઈને રોજ ની એક ગોળી આપી છે, બરાબર. હા, તો ઈ એક બે વર્ષ પછી છે ને, એનો ડોઝ ડબલ કરી નાખે છે. એના બે ત્રણ વર્ષ પછી હજી વધારશે ડોઝ. કેમ? કેમ કે એનથી સારું નથી થતું, ખાલી કંટ્રોલમાં રહે છે. એજ વસ્તુ તમે આયુર્વેદિક માં એક બે વર્ષ થ્યાં. હુ કોર્સ કરશો ને તો એકદમ મટી પણ જાય છે, એનાથી.
હા, એ વસ્તુ એક -એક કિસ્સો એવો હતો કે. અમારે એક ભઈ હતા, એમને પગનો પગમાં દુખાવો બહુ રહેતો. કેમકે એમને બી ટ્વેલની કમી હતી. પણ બીટવેલની ગોળી ગોળીઓ એમને બહુ ગાધી, પણ બીટવેલમાં કેવું હોય કે, તમે ગોળીઓ ખાવ ને એટલે પેશાબ કરોને તો પેશાબમાં નીકળી જાય, પછી એમને મોરિંગો ટ્રાય કર્યો. મોરિંગા નો જુસ બનાવીને પીવાનું ચાલુ કર્યું. પણ કેવું કે એમને ઘણા, ત્રણ ચાર મહિના સુધી મોરિંગાનો જ્યુસ લીધો, અને પછી એમને એમને ધીમે ધીમે ઇફેક્ટ, બ દેખાવા લાગી. જે પગ તૂટતા હતા પેલા, એ થોડા ઓછા થવા લાગ્યા.
એનું એજ કારણ છે કે, તમને એલોપે થી જે મેડિસન છે એ, આસ્તે આસ્તે તમારી બોડી છે, એને
હ અનુકૂળ થઈ જાય છે હવે ઈ બોડીની ઈ દવાની અસર હા પછીની થાય તમને આ ડોઝ વધારો પડશે. હા શરીર ને આદત થઈ જાય . એટલે અમુક બીમારીમાં અમુક બીમારીમાં ઈ દવા તમે હા રેગ્યુલર લેશુ પછી અસર આદત થઈ જાય પછી હ ડોઝ વધારવો પડે પછી તેના પછી પાછો એને આદત થઈ જાય. હજી ડોઝ વધારો એમ કરતા કરતા પછી ઈ જે હા દવાની જે અસર છે આ બોડી પર ઓછી થશે લિવર અને કિડની પણ વધારે થશે અને ડેમેજ થવાના તમારા પૂરા ચાન્સીસ છે.
અ હા એ વાત હું તમને કવું તો મારા ઉપર લાગુ પડે છે કેમ કે પેલા મારું માથું દુખતું ને તો હું કેવું કે બસો અઢીસો એમજીની ગોળી ખાતો અને એ બી અડધી અને અત્યારે હું છસો એમજીની ગોળી ખઉં ને અને પછી સુઈ જાઉં ત્યારે મારું માથું ઉતરે છે તો એ પ્રમાણમાં જોવુંને તો મારું ત્રણ પેલા બસો ની અડધી ખાતું એટલે સો દોઢસો એમજી થયું અને અત્યારે એનાથી છસો એમજી ઉપર જમ કરી ગયો એટલે હવે કેવું થાય કે પાછું હવે મારું માથું દુખવા આવે ને તો આઠસો એમજી જોએ કેમ કે છસોમાં તો મારું પેલા માઈન્ડને પેલું થઈ ગયું ફિક્સ થઈ ગયું કે આમાં તો કઈ નહી.
એટલે આ આ વસ્તુ પણ તમે ધ્યાન આપો અને વગર કામની હ ગોળી નહી ખાવી એવું હોય તો આયુર્વેદિક ડોક્ટર ને જ્યારે તમે સલાહ લો ની તમને એનો ફાયદો શું છે ખબર અમુક વસ્તુ એવી છે ને જે આપડા પાસે આપડા રસોડામાં અવેલેબલ છે. એસી ટકા દવાઓ આપણા રસોડામાં છે પણ આપણે ખબર નથી. તો બે વસ્તુ મિક્સ કરીને તમે લો છો તો તમારી હા તકલીફ ઓટોમેટિક મટી જાય પણ આપણને ખબર નથી. કેમ કે આપડે ક આયુર્વેદિક ડોક્ટર પાસે ગયા જ નથી. અગર તમે જશો તો એ તમને કેશે કે નહી એક કામ કરો તમે આ કરો મટી જશે ઈ કરોથી મટી જાય.
એ વાત સાચી પણ આત્યારે કેવું થઈ ગયું કે આપડે ગમે ત્યાં જઈએ ને તો આપણને એલોપેથિક વાળા ડોક્ટરો મળી રહે આરામ થી પણઆ આયુર્વેદિક વાળા આપણને દેખાતા જ નથી. નથી એટલે કેવું હોય કે સિટીમાં નાની સિટી હોય તો એકાદ બે હોસ્પિટલ હોય એમના એટલે લોકો એલોપેથિક બાજુમાં પડતું હોય એટલે ત્યાં જતા રેય અને પછી ત્યાં જ સારવાર કરાવતા હોય.
હવે એમાં શું થયુ આ અંગ્રેજો એ બધું ઈંગ્લિશ દવાને એટલું બધું પોપ્યુલર કરી નાખે ને કે આયુર્વેદિક જે છે ડોક્ટર્સ એ રસ સાઈડ લાઈન થઈ ગયા છે ઈ ઈ લોકોને કેવું સે કે હવે આ પેશન્ટ આવે નઈ એટલે ઈ ઈ બિચારે કંટાળી જાય છે હવે અવેરનેસ નથી લોકોને હા ખબર જ નથી એટલા માટે
હમ્મ એ ભી અને એ બીજી એવી વસ્તુ કે તમે જેમ કીધું. કે આયુર્વેદિક દવાઓ છે આપણા ઘરમાં જ મળી રહે એટલે નો કોસ્ટ દવા કહેવાય અને એ જગ્યાએ જો એલોપેથી ની દવા લેવા જાવ ને તમે તો પચાસ પચાસ ટકા ના માર્જિન એક રૂપિયાની ગોળી બે રૂપિયા માં દસ રૂપિયા ની વીસ માં વેચાતી હોય એટલે એક તો તમે પૈસા નુ તો નુકસાન કરો જ છો. પણ સાથે સાથે તમે તમે કીધું એમ કે શરીરનું બી નુકસાન થાય કિડની અને લીવર ઉપર ફરક કરે તો.
સો ટકા આ પાછી બીજી વસ્તુ એવી છે કે તમે આ તકલીફ છે ને પોતે જ ઓલું કેવાય ને તકલીફ પોતે જ પેદા કરો છો જે
હમ્મ
હતી નહી પણ તમે કરી છે હવે દવા લઈ લે લઈ લઈ લઈ લઈ ને હવે આ તો ઋષિમુનિઓ હતા બરાબર હવે ઋષિમુનિઓ એલોપેથિક દવા લેવા જતા હતા. એમ નેમ સાજા થતા હતા ને આરોગ્ય થી થતા તા અને આપણી પાસે ભંડાર છે આ આયુર્વેદ નો
હમ્મ એ વસ્તુ છે. પેલા લોકો સો વર્ષ જીતા હતા અત્યારે સીધી વસ્તુ છે કે સાયઢ સીતેરે આયીને અટકી ગયું છે.
હ
ચલો ભાઈ આ આ ટોપિક ઉપર તો વાત કરીશું તો દિવસ પતી જશે.
સાચી વાત છે આ બહુ લાંબો ટોપિક ચાલશે. ઠીક છે તો પછી ક્યારેક મળીને બેસીને વાત કરીએ. હ ઠીક છે ચલો આવજો.
આવજો